હેલો બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં મેં કીધું આજે આપડે વૃદ્ધ વ્યક્તિ ના દૈનિક જીવન વિશે વાત કરીએ એમ.
હા આ તો ખુબ જ સરસ અન ઉપયોગી વિષય છે.
હા દરેક ઘરમાં વૃદ્ધ લોકોનું ખાસ સ્થાન હોય છે ને.
હા તેમનું દૈનિક જીવન આમ ઘણી રીતે એમ અલગ હોય આપડા કરતા.
હા એ તો છે સવારે તેઓ વહેલા ઉઠી જાય છે આપડા જેમ મોડા નથી. ઉઠતા.
હા એ તો છે અને તેઓ શાંતિથી દિવસની શરૂઆત કરે આમ.
હા સવારે પ્રાર્થના કરવી કરે અને ઘણા વૃદ્ધ લોકો ની આદત એવી હોય છે કે આમ ઉઠીને પેલા પ્રાર્થના જ કરે એમ.
હા પ્રાર્થના થી કેવું કે મન શાંત રે ને એટલે પછી તેવ કેવું કે હલકા વ્યાયામ કરે.
હ એ તો છે કેટલાક લોકો સવારે ચાલવા પણ જતા હોય છે ઉઠી ઠી ને.
હમ અન કેવું ચાલવાથી શરીર ની તંદુરસ્તી પણ રહે છે ને.
તાજી હવા પણ આપણને પળે છે જે શરીર માટે ખુબ સારી હોય ગણવામાં આવે. છે.
હા અને સવારનો નાસ્તો પણ સમય પર કરી લે ને એ લોકો.
હા એ તો છે હળવું અને પોષક ભોજન લેવાનું એ લોકો વ વધારે પસંદ કરે છે કારણ કે તેનું અલગ મહત્વ હોય છે.
હા વૃદ્ધો લોકો પણ એમ કેવું કે દવા પણ સમય પર લે છે.
હમ દવાનો સમય ભૂલવો તો ના જ જોઈએ દરેકે યાદ રાખવો જોઈએ.
હા કેટલાક વૃદ્ધ લોકો કેવું કે આમ અખબાર પણ વાંચતા હોય છે ને શ મયે.
હા એતો છે કઈ કે જે સમાચાર થી દેશ આલ દુનિયાની બધી માહિત તી મળી રહે છે એટલે આ પણ એક સારી આદત છે તો વૃદ્ધો નહી પણ બધા એ પા લન કરવું જ જોઈએ વાંચવું જોઈએ.
હા એજ તો અને કેટલાક ધાર્મિક પુસ્તકો પણ વાંચે ને એ લોકો તો
હ આવી પુસ્તકોથી મનમાં શાંતિ રહે છે અને ઘણું બધું જાણવા પણ મળે છે
હા અને દિવસ દરમિયાન કેવું કે તેઓ ઘરમાં ના ના નાના કામ પણ કરી લે
કે છોડને પાણી આપવું ને અથવા ઘરની સફાઈમાં મદદ કરવી અ ઘણી બધી એ લોકો કામમાં મદદ કરે છે
હ અને કામ કરતા રવાથી કેવું કે સક્રિયતા પણ બની રહે ને
હ અને કેટલાક વૃદ્ધ લોકો તો સિલાઈ અથવા જે હોય વણાક નું કામ એ પણ કરતા હોય છે
હા અને કેટલાક ચિત્રકલા પણ કરે છે
હમ હમ આવી પ્રવૃતિથી તો સમય સારી રીતે પસાર થાય છે એમ બેસી રહેવા કરતા આવું કઈક કરવું સારું છે
પણ આમ મન પણ આમ પ્રસન્ન રહે ને આનાથી
હા અને બપોર નું ભોજન પણ સમયસર કરે છે એ લોકો
હમ અને ભોજન પછી કેવું કે થોડો આરામ પણ કરી લે
હ આરામ શરીર માટે ખુબ જરૂરી હોય છે ને
હમ અને પછી કેવ ફરી રોજિંદા કામ શરૂુ થઈ જાય
એ તો છે જ કેટલા લોકો તો પાડોશીઓ વિશે સાથે પણ વાત કરે છે અચછા સવારે
હ અને આથી કેવું કે મેલજલ પણ વધે છે
હા મિત્રો સાથે બેઠક પણ થાય છે લોકો સવારે મિત્રો સાથે પણ બેસે હશે અને વાત થી દિવસ એ લોકો શરૂ કરે એટલે આનંદ મય દિવસ રહે એમનો
હા અને સાંજે ફરી ચાલવા જવાની આદત હોય છે ને એમની
હા સાંજનું વાતાવરણ ઘણું શાંત હોય છે એટલે વધારે ગમે લોકોને
હમ આમ કેટલાક લોકો તો મંદિરે પણ જાય છે
હા કારણ કે ધાર્મિક સ્થળ પર શાંતિનોો અનુભવ થાય છે એટલે લોકો મંદિર પર જવાનું વધારે પસંદ કરતા હોય છે
હા અને ઘરે આવી કેવું કે ચા પીવે સાંજે
હ હા અને પછી કુટુંબ સાથે સમય પસાર કરે છે એટલે અ એક મતલબ નાના બાળકો સાથે પણ વાત કરવી એ લોકોને ખુબ ગમે છે
હા અને તેમને કેવું કે વાર્તાઓ સાંભળવી પણ બહુ સારી પ્રવૃતિ લાગે
હ અને પાછું રાત્રે હમ રાત્રે પાછું હળવું ભોજન પણ કરે છે એ લોકો
હા એટલે જ તો કે આમ વધુ ભોજન કરવું યોગ્ય ના કહેવાય
હ એ તો છે કે દવા હોય તો ફરી સમય પર લે છે બી ખર ક લોકોખ
હા એ તો છે અને કેવું કે પછી જલ્દી સુઈ જાય
અચ્ા હો અને પૂરતી ઊંઘ પણ ખુબ જરૂરી છે આથી એ લોકો પછી જો પૂરતી ઊંઘ હોય તો બીજા દિવસ માટે શરીર એમનું તૈયાર રહે છે એટલે ઊંઘ પણ ખૂબ જરૂરી છે શરીરમાં
હા એ તો જ થી જરૂરી વસ્તુ ઊંઘ જ છે એવું કહીએને તો એ ચાલે કારણ કે આમ થી કેવું કે બીજા દિવસ માટે પણ શરીર તૈયાર રહે ને
હ હા એ વૃદ્ધ લોકો પાસે તો ઘણો જીવન ના અનુભવ ઘણા બધા હોય છે તેમના અનુભવ માંથી આપણને ઘણું બધું શીખવા પણ મળતું હોય છે ને
હા અને કેવું કે તેમની વાતી આપણને ધ્યાન થી સાંભળીએ ને તો બહ શીખ શીખવા મળે એમનાથી
હમ એ તો છે કારણ કે તેમનું સન્માન પણ આપણે જોડે કરવું જોઈએ અને દરેકનું જે કર્તવ્ય છે એ આજ છે કે વડીલોનુંું સન્માન કરવું જોઈએ યા
હા અને તેમને પ્રેમ અને આદરની પણ બહ જરૂર હોય છે એવું
હા એ તો છે અને મીઠા શબ્દો સાથે પણ એટલે બોલવાથી પણણ ઘણો ફર્ક પડે છે
હા એ તો છે જ કે આપડા બોલવાથી એમને સારું લાગતું હોય તો બોલીએ કે વૃદ્ધ લોકોને કેવું કે ઘરની શોભા પણ ગણાય આપણેે જોઈએ ને તો
હમ હમ કારણ કે તેમની હાજરીથી ઘરમાં શાંતિ રહે છે એટલા માટે
હા એ તો છે શાંતિ એમના લોકોને લીધે જ લાગે ને અને દરેક દિવસ કે કે તેમના માટે આમ સુખદ બને એવું આપડું ધ્યાન રાખવું બહ જરૂરી છે
હમ હા અને આપણેે બધાએ તેમની સંભાળ રાખવી પણ એટલી જરૂરી છે એમ હમ
હા એ તો છે જ એકદમ અને જો આપડે જોઈ ને તો વૃદ્ધ લોકો છે ને રોજ નિયમિત જીવન જીવે ને એવો એવો જ પ્રયત્ન કરે એમ
હા નિયમિત જીવન શરીરને અને મન બંને માટે ખુબ ખૂબ સારું રહેે છે
હમ સવારથી રાત સુધી સમય નું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે
બિલકુલ સમય પ્રમાણે દરેક કામ કરવું પણ એટલું જરૂરી જ છે
હમ અને ઘણી વખત કેવું કે વૃદ્ધ લોકો કકા ઘરની બહાર બેસી ને તાજી હવા લે
હા એ તો છે તાજી હવાથી મન પણ પ્રસન્ન થાય છે
હમ અને પક્ષીઓનો અવાજ પણ સાંભળવા પણ આમ આનંદ આપે એમને પ્રકારનો
હા કારણ કે કુદરત સાથે સમય પસાર કરવો એ ઘણો શાંતિદાયક હોય છે જો આપણે કુદરત સાથે સમય પસાર કર કર તો
હ અને કેટલાક વૃદ્ધ લોકોને કેવું કે બગીચામાં પણ ફૂલ છોડ સંભાળ રાખે તેમનો દિવસ જાય
હા જેમ કે જોવાને રોજ છોડને પાણી આપવું પણ એક સારી પ્રવૃત્તિ છે
હા અને ફૂલો ખીલે ત્યારે બગીચો કેટલો સુંદર લાગે પછી
હા એ જ ને મસ્ત રંગબેરંગી ફૂલ હોય અને હરિયાળી જોવાથી આંખોને આમ અલગ જ આરામ મળે છે
હા અને કેટલાક લોકો તો કેવ કે ઘરમાં નાની નાની વસ્તુ પણ ગોઠવે આમ બેઠા બેઠા
હા એ તો છે ઘર વ્યવસ્થિત હોય તો સરસ લાગે છે
હા એ તો છે જ ને અને કેવું કે વૃદ્ધ લોકા થી ધીરજ થી પણ આમ દરેક કામ કરે ને એટલે વ્યવસ્થિત કામ થાય
હા એજ ને ઉતાવળ કરતા શાંતિ થી કામ કરવું એ બધું સારું છે જો આપણેે ઉતાવળ કરી તો એમાં ઘણું બધું ભૂલ ને એ બધું થઈ શકે એના કરતા શાંતિથી કરવું જરૂરી
હા અને કેવું કે દિવસ દરમિયાન પણ પાણી પણ પૂરતું પીવું જોઈએ એ લોકોએ તો
અ શરીરને પાણીની પણ એટલી જ જરૂર હોય છે જેટલી ખોરાકની હોય છે
પાણી એ પણ એટલું જ અગત્ય નું છે ને અને કેવું કે હળવું ચાલવું પણ રોજ ની આદત બનાવી શકે લોકો
હ કણ કે ચાલવાથી શરીર સક્રિય રહે છે એટલે આ ટેવું તો પાડવી જોઈએ
હમ અને કેટલાક લોકો તો ગીતો પણ સાંભળે હો
હા ને મધુર સંગીત મનને શાંતિ આપે છે
હા એ તો બહુ શાંતિ આપે કે કેટલાક લોકો તો કેવું કે ભજન પણ આમ સાંભળે છે એ મને એમાં
થી પસાર થાય છે એમ
હા અને કેવું કે આ ઘણી વાર છે ને વૃદ્ધ લોકો આમ ઘડિયાળ જોઈને એમ સમય નું પણ ધ્યાન રાખે આખ્યા જોર જોર
હા એ તો છે કારણ કે સમય નું મહત્વ દરેક ઉંમરે હોય છે અને બધાને સમયની કદર રાખવી જ જોઈએ
હા અને કેવું કે બપોર પછી ફરી થોડું વાચન કરી દે
હ હા એ તો છે વાંચન થી જ્ઞાનમાં પણ એ વધારો થાય છે એટલે આપણે ખુબ સારી ટેવ કહેવાય એમ
હા અને કેટલાક લોકો તો લખાણ નો પણ અભ્યાસ કરે જોડે જોડે
હા હ કારણ કે લખવાથી પણ મન એકાગ્ર થાય છે એટલે આ પણ એક સારી આદત ગણી શકાય
અને ઘણા લોકો સાથે આમ બેસીને વાતો કરે એટલે સારી આદત છે
હ સાથે આમ કેવાય ને કે વાત કરવાથી પ્રેમ વધે છે એટલે એ પણ કરવું જરૂરી છે
હ અને બધા સાથે નમ્રતાથી જ વાત કરે લોકો તો
મ હમ એ તો છે કે નવ્રતા દરેક વ્યક્તિ ની શોભા છે ને હમ સારું ચલો વાડી વાત કરીએ
ચોક્કસ બાય